હેલો.
હેલો. હલો. અવાજ આવે છે, મારો? હલો.
હા.
હા તમારો અવાજ થોડોક ધીમે આવે છે. હલો હા બોલો હા હવે બરાબર આયવો છે. આવે છે, મારો અવાજ?
હ આવતો છે, બેન
હા અ શું કરો છો હમણાં?
કંઈ નથી કરતી.
અચ્છા હું તમને આજે એક ક્વેશ્ચન કરું કે અ તમારા હિસાબે ખુશીનું મહત્ત્વ કેવું છે, એટલે મીન્સ કે અ તમારા હિસાબે જોજે ખુશી હોય તે કેવી રીતની હોતી હોય? કઈ વસ્તુથી આપણને મળતી હોય?
આપણ ખુશી તો એટલે કયોને નેતો ખુશી આપણા માટે ખુબ જ મહત્વ ની હોય છે. હલો.
હ.
તમારી આવાજ બરાબર નથી આવતી
ઓકે તોહું એ કેતી હતી અવાજ આવે છે, બરાબર?
હા હવે આવતું છે.
હ તો હું એમ કેતીતી કે જે ખુશી હોય છે. તે આપણને ઘણી રીતે મળતી હોય છે. એટલે આપણે પૈસાથી મલતી હોય. પરંતુ પૈસા જ બધી રીતે ઇમ્પોર્ટન્ટની હોય જેમકે જોવા જઈએ તો લોકો વિચારતા હોય કે આપણે પૈસાથી બધી જ રીતે આપણે બધી ખુશી આપણે મેળવી શકીએ બધી વસ્તુઓ મેળવી શકીએ એટલે આપણને, એ મળી રહે પણ એવું નહીં હોય, લોકો પૈસા પાછળ જ જતા હોય કે પૈસા મળી જશે તો બધી વસ્તુ જ આપે. આપણે મેળવી શકશું ખુશીને બધું મળશે. પણ રિયલ લાઈફમાં જોવા જાયતો, આપણને આપણી ખુશી પણ એટલી જ મહત્ત્વની છે, કે આપણે પૈસાથી જ નહીં મળતી હોય એટલે બીજી બધી જે વસ્તુ હોય, તો તે, આપણે જે નાની- નાની વસ્તુ હોય તેનાથી આપને ખુશી મળતી હોય તો આપણે એ પણ જોવાની હોય. ના કે ખાલી આપડે પૈસા જ હોય હિસાબે શું કેવા માંગો છો,
જેમ કે, હું કીધું ને કે. સારું છે, કે ખુશી આપને છે, ને માનવ જીવનની છે, ને સૌથી અને અમૂલ્ય. સંપત્તિ હોય છે, જેમ કે તમે કીધું પૈસા ભાવના. ભૌતિક સુખ છે, બધું મળતું નથી હોતું પણ ખુશી આપણા માટે ખુબ જ માટે. બન થયુ છે, અને જો મનમાં જે ખુશીમા હોય નેતો જીવન છે, ને આપડું છે. પછી આપણું જીવન લાગતું જના હોય છે, અને સાચી ખુશી તો છે, ને બહારની પછી વસ્તુઓમાં નહીં પરંતુ સારા વિચારોમાં પણ હોય છે, હેને?
હા
અને સંતોષ પછી પ્રેમને સારા સંબંધોમાં પણ ખુશી હોય છે, પરિવાર માં રહેલા રહેતા હોય તે લોકોના સાથે પણ આપણને બધું જ ખુશી હોય‌ છે. તમે શું એટલે પરિવાર માટે તમને તો સારું લાગતું જ હશે એટલે ખુશી વિશે,
હા મારા માટે તો હું કહું તો સાચી ખુશી તો આપણે સંતોષમાં છે અને આપણું સ્વાસ્થ્ય બી સારું હોય તો આપણને ખુશી નો અનુભવ થતો હોય ને પરિવારના પ્રેમમાં બી સારા સંબંધો હોય તો તેમાં પણ આપડી એ ખુશી રહેલી હોય છે. કે ઘણા લોકો પાસે ઘણું ધન હોય છે. છતાં તેઓ દુઃખી રહેતા હોય છે કારણ કે બધી વસ્તુ આપડ જે ધન હોય તેનાથી આપણે બધી વસ્તુ પ્રાપ્ત નથી કરી શકતા, બહારની વસ્તુઓમાં નહી હોય પરંતુ આપણા વિચારો અને વર્તનમાં રહે, છે બીજાની મદદ કરવાથી, આભાર માનવાથી અને હંમેશા હકારાત્મક વિચારોથી પણ ખુશી મળે છે. એટલે કે જે મળ્યું છે તેની કદર કરવી અને જીન જીવનને આનંદથી જીવવું એ જ ખુશીનું સાચું રહસ્ય છે. દરરોજ હસવું પરિવાર સાથે સમય પસાર કરવો, સારા કાર્યો કરવા અને સંતોષી રહેવું એ સાચી ખુશીનો માર્ગ છે. આજે મને સમજાયું કે, ખુશી વસ્તુ નથી. પરંતુ જીવન જીવવાની એક સુંદર રીત છે. આપણે, જે જીવન જીવતા હોઈએ, તેમાં આપણે ખુશ જ નહી હોઈએ તો એ જીવન જ નકામો જેવો લાગતો હોય. એટલે જીવનમાં જીવવા માટે ખુશી જે સૌથી મહત્વનું રહસ્ય છે, જેનાથી આપણને પ્રેરણા મળતી હોય. જો આપણને દુઃખ જ દુખ મળ્યા કરતું હોય તો લોકો એ જીવન થી કંટાળી જતા હોયએ એટલે આપણે જીવન જીવવા માટે ખુશી ખુબ જ મહત્વનું છે, કે આપડણે હંમેશા ખુશ રહેવું જરૂરી હોય. ને જય્યારે બી દુઃખ આવે ત્યારે ખાસ કરીને આપણે પોઝિટિવ રહેવું ખૂબ જ જરૂરી હોય જેથી આપણને આગળે જીવન જીવવા માટે. અ પ્રેરણા મળતી રહે. તમે શું માનો છો?
હા જેમ પછી પછી રહેનાર પછી વ્યક્તિ ન છે ને જીવન છે ને ઉત્સાહથી છે ને ભરેલું હોય છે હા ને અને ખુશી આપણા મનને શાંતિ પણ આપતી હોય છે. પછી એનાથી છે ને જયારે આપણે ખુસરી છીએને તો માનવ વિશ્વાસ પણ છે ને આપણમાં વધે. છે અને પછી મુશ્કેલી પરિસ્થિતિમાં છે ને સમયનો અ કરવાની છે ને શક્તિ પણ મળે છે આપણને મુશ્કેલીના સમયમાં પણ ખુશી રહેવું જોઈએ અને ખુશ વ્યક્તિ પોતાના છે ને પરિવાર પછી મિત્રો અને સમાજમાં એટલે બધા જ આનંદ ન છેને વાતાવરણ સર્જે છે જેમ કી આપણેે એટલે સુખી રહીએ ને તો બધા જ પરિવાર ને પછી બધા સમાજના લોકો આપણે સુખીથી જ રહેેવું જોઈએ અને ખુશી વેચવાથી જે અ ઘટના નથી પરંતુ છે વધુ એટલે ખુશી મળે છે. અને સાચી ખુશી છે ને મો મોંઘી વસ્તુ પછી ખરીદવાથી મળતી નથી. તે પછી માતા પિતા નુ પ્રેમથી જ મળતી હોય છે. અને મિત્રતાના સાથે વિ વિતાવતા સમય તે ખુશીનો જ પલ હોય છે તે આખી જીવનની ખુશી જ છે અને બીજાને મદદ કરવી તે પણ ખુબ જ ખુશીનો સમયો છે. અને સારા કાર્યો કરવાથી આપણને મનને શાંતિ અનેને પછી ખુશી મળતી હોય છે. અને પ્રામાણિક જીવનમાં છે ને જીવન એજ મૂળ્ય છે. અને તેમજ અને સંતોષ પછી માનવી મળે અને અ જે વ્યક્તિ નાના ના નાના નાની છે ને ખુશીઓને છે ને ઓળખે જ નહી ને. તે હંમેશાને આનંદી જ રહે છે. અને હું કહું ને તો આત્મા અ પછી અંતમાં એટલે કે ખુશી જે જીવનનું છે ને સાચું ધન છે હા ને તો બધાને જ એટલે ખુશી જ રહેવું જોઈએ એટલે ક્યારેય દુઃખ ના હોવું જોઈએ. આપણને છે ને હમેશા થી પછે. આકસ્મક અને વિચારવું જ જોઈએ એટલે બધું સારું સારું વિચારવું જોઈએ. અને બીજાના જેમ કે તમે કીધું ને કે. પોઝિટિવ વિચારવું જોઈએ હા તો પોઝિટિવ વિચારવું જોઈએ અને બીજીની મદદ કરવાની જે અને તોછી જીવન જીવવાનું જોઈએ. પછી એ સાચી ખુશી જે છે ને સફળતાથી જ મળતી હોય છે. અને આપડે સુંદર જીવન જેવું વિતાઉ છે ને સારા માણસો સાથે રહીને આપ બધાને મળતી જ હોય છે અને હું કહું ને તો દરેક માણસ પોતાના જીવનમાં છે ને ખુશ રહેવા માંગતા હોય છે હા ને તો બધાને જ ખુશી એટલે એ સારી હોય છે બધા માટે. ુ રહેવું જોઈએ હને તમે શુંવા માંગો છો
હેલો હા હા તમે સાચું કીધું. અ આ એક વસ્તુ મને હમણાં જ યાદ આવી કે જે ખુશીનું સાચું રહસ્ય હોય તેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે જોવા જાય તો નાના બાળકો જે હોય છે તે આ વસ્તુનો ખુબ જ આનંદ ઉઠાવે છે. મીન્સ કે એ લોકોને કઈ વસ્તુનું ભાન નથી તું કે એ લોકો સારું કરતા છે, કે ખોટું કરતા છે. પણ એ લોકોનું જે નાના નાના કાર્યો હોય છે, તે તેમાં જ એ લોકો પોતાની ખુશી મેળવી લેતા હોય જયારે એ જગ્યા પર મોટા હોય તો મોટામાં જે મેચ્યોરિટી આવી ગયેલી હોય તો તેના લીધે એ વસ્તુનો આનંદ ન થી ઉઠાવી શકતા. એટલે એ લોકોને એ વસ્તુ સમજવાની ખૂબ જ જરૂરી હોય કે જીવન જીવવા માટે અ જે પડમાં એ લો કો જે જીવન જીવતા હોય નાના નાના પળો હોય છે, જીવનના તો તેમાં એ લોકોએ અ નેગેટિવ રહેેવાની જગ્યાએ થોડુંક પે પોઝિટિવ વિચારે તે એ વસ્તુનુ આનંદ ઉઠાવી શકે અને જે અ અમુક લોકો ભવિષ્યની એટલી બધી ચિંતા કરતા હોય. કે જે નાના નાના પળોથી જે ખુશી મલતી હોય તો તે પણ એ લોકો ગુમાવી દેતા હોય. એટલે એ લોકોને ખાસ એ વસ્તુ સમજવી જરૂરી છે. કે ખ માણસે જે બી વસ્તુ કરવું હોય કામ કરવું હોય કે આગળ વધવું હોય તો જો એનું માઇન્ડ ખુશ રેશે એ ખુશ રહેતું હશે એનું આજુબાજુનું વાતાવરણ ખુશ રહેતું હશે તો જે વસ્તુ કરી શકશે એટલે એ વસ્તુ માટે એણે આજુબાજુનું વાતાવરણનું બી ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. અને પોતાનું બી એ વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કે એ શું ઈચ્છે છે. અને અ એનો સ્વભાવ કેવો રાખીને એ આગળ વધી શકે એટલે જો માણસ ખુશહાલ રહેશે તો જે આગળ વિકાસ કરી શકશે. અને આગળ વધવા માટે ખુબ જ જરૂરી છે, કે માણસનું અ મન અને માણસનું પોતે ખુશ રહેવું શાંત રેવું ખુબ જ જરૂરી છે. એટલે લોકોએ એ વસ્તુ પર ખુબ જ ધ્યાન આપવું જોઈએ. કે જે ખુશી હોય છે, તે આપણી આજુબાજુ જ રેતી હોય છે. ખાલી એને આપડે કઈ રીતે જોતા હોઈએ ને તેના પર આધાર રાખી છે. કે આપણે એ વસ્તુથી જો ખુશી મલતી હોય તો પછી એ વસ્તુ આપણે કરતા રહેવું જોઈએ. જેથી પોતાને પણ આનંદ મલે અને બીજા લોકો પણ ખુશ રહેતા હોય. અ હા તો અંતમાં હું એટલું જ કહું કે માણસનું ખુશીનું રહસ્ય તો અ અ જોવા જાય તો બો જ મહત્ત્વનું છે, એટલે ખુશ રહેવું ખૂબ જ જરૂરી છે. ને અંતમાં હું એટલું જ કહું કે તમે ખૂબ મને સારી જાણકારી આપી અને હું આગળ પણ તમે મને આવી સારી જાણકારી આપો તેની આશા રાખું થેન્કયુ. હાલો. હલો. એટલે તમે પણ ખુશીનો આવી રીતના ધ્યાન રાખજો તમારું બી ઓકે થેન્કયુ.
આવું ખુબ ખુબ આભાર તમારો પણ